હલો
આવ્યો ને હ હા આવે
હાછા એ ફોન નને રિસીવ કરે હું કરે હું એમ કરુ
ના ભાઈ પરરોડા ફોન
બરાબર
કલેને જો હોને ફોન
કેમ તારો ભાઈ એ ફોન યુઝ કરે
બેગ ત્રણ હો જ કોણ હો બધા જજી મળે ક લે એમ તણ તણે તણ
સેપરેટ
સેપરેટ સેપરેટ આલ્લા જ ના ક ક લોજ
બરાબર
હા આજોળી જઇજો તરટા ભાઈ પ હોય.
હુ કેઈ ખાઈ લ એડું બાકીટ
હમણાં ક્યાં ખાવાનું હમણાં જ પેલા ભત ખાલ
બરાબર છે નઈ ના અમુક વેલા ભી ખાઈ લેખ નહી મને હુ ખબર તુ કેટલા વાગે. ખાઈ લીધું એટલે પૂછું કે ખાઈ લીધું કે બાકી એમ કીધુ
તો ડેલેમાં મ જે્યારે દસ વાગે ખઉ મોળી આદત પડી ગ
તે જમાતા તો હજુ બનાવ્યો બી નહી મળે
ગરમ ગરમ બનાને ખાઈ કઈ ગરમ ગરમ બનાને ખાય કઈ
બનાવે પછી તે નાઈને ખાઈ જ લે એમ હવે હજર ગાવડાને ચારો લખવાનો છે, એ લખી જ એમ પછી નાહી પડુ
હા બ કામ કરે પઈરો
બધું બની બની રે તો હળ નવું પોણા દસે ખાઈ લે એમ
ટ હોય ગ લાગે બાર વાગે
હોવાનુ, નક્કી નહી.
હમ જ્યારે હુગે આતીય્યારે
જ્યારે હું ગાવ ત્યારે એટલે મોડામાં મળું પછી એમ ફોન જોતા જોતામ વધારે ભી વાગી જાય એક ભી વાગી જાયવ.
હા એટલા વડા
હા
કેમ એટલા લગીન હું જોઈ?
રીલ, પિક્ચર.
રિલ તો સ્ક્રોલ કરવાની જ ની. રિલ તો સ્ક્રોલ કરવાની જ નહીં, એટલે બહુ વારડી જોવાયા જ કરે, બાર નહીં નીકળે પાહું.
બરાબર.
નીચ ઊંઘ આવે ને, તો એક વાગે જાય, બાકી તો બાર વાગ્યા પહેલા હુઈ જવાય.
પણ ડી એસ ના કામ કર તો ઊંઘ ની આવે કે તને?
નઈ આવે તો એવું, ભલે બહું કામ કરેલું રેય ને તો બહું કામ કરેલું રહે ને, તો એ હો બહુ ખાસ તો ની જ આવે.
અમાર કરતા તો-તો એવરેજ તો કરતા વધારે જ કામ કરે, આવી આવી જોઈ.
હવે પ્રેક્ટિસ પડી ગયેલી, એક્સપિરીયન્સ થઈ ગયેલો.
મહેનતુ માણસ.
ને આટલા વાગે હું ઊંઘે તોય હવારે વહેલું ઊઠવું જો તમે બાર વાગા બાજું જે હુઈ ગયેલા નન તો હવારે હાડા પાંચ વાગે તો એક વાર ઉઠી જ પડે, પહી તો હાવ હુઈ જાવ.
હા. એલારામ માઈન્ડમાં તે-તે મગજમાં એવું તે ફીટ કરી મૂક્યું એટલે.
ખબર નહીં, એમ વહેલું જેમ વહેલું ઊંઘે ને તેમ હામું વહેલું ઉઠાય, એટલે મોડું ઊંઘું ભાઈ.
હા. એટલે ભાઈ મોડું ઉઠવાનું. તેઓ હાત વાગે તો ઉઠાવી
આઠ વાગે એટલે હા તે પેલા ઉઠી જા, ઊંઘી ગયેલો રહેમ પાહો.
હવારે હારી ઊંઘ આવે એટલા ટાઈમ માં જ.
ખરું.
જોઈને કો ફોન
હે?
જયને કરલો ભાઈ.
હા જય ને કરેલો પણ એને પહી એમ પેલું સો ટકા વધી ગયું એવું કહીને પહી વાયફાઈ કનેક્ટ કરેલું હતું તો તેના પપ પતાઈ ગયા ઘરે તો ફોન કટ ગયો, તો મે કીધું ચલ કાલે મળીએ એવું કીધું. પછી તને કયરા એમ?
મે-મેં બી એને કરી રહ્યો. આમા તો પણ, આમા તો એટલો બધો નેટ ની જાતો.
એ તો મને ભી નઈ ખબર, પણ હવેને ફોન કનેક્ટ નહી થયે એટલે મને લાયગું. તે ક્યે કે પતી ગયેલું સે, ટકા પતી ગયેલું સે એટલે.
ને ઈ તો અમુક ગાડી દેવા કરતો તો. અમે વી વીસ મિનિટ અમે વાત કરી લીધી, એને પ પેલા મેં ને મેં ને પછી એને મને માયરો. હમ્મ-હમ્મ.
બરાબર.
આ ટાસ્ક કેટલા દિવસમાં કમ્પ્લીટ થવાનો?
કાલે નહીં ને, પરમદિવસે એનું કરેલું તો. આજે મારા કમ્પ્લીટ થઇ ગયા સે. પણ તારો ફોન આયવો, તને ચલ કરી જ લેય મે કયરું. પછી સબમીટ આપું એમ.
એટલે પછી, એટલે પાંચ તાસ્ક કમ્પ્લીટ થઈ જાય પછી હું આવે?
પછી તો બીજું બધું કદાચ આવે.
એટલે બીજા ના બીજા પાંચ.
નહીં કા આને હું કેઈ તે આવે.
હમ્મ. વિડીયો કોલ જ નથી આવતું ને?
મારો હવે ફોન કટ થાહે કદાચ.
કેમ?
મારે ઘરે ગાય નો ડોક્ટર આવ્યો હશે.
એ આ ટાઈમ પર આવ્યો કે.
હા કેમ કે લઈ બીજી રહી હો
કેવ હું થયું ગાયને.
હારુ ચાલ તો કાલે મયડા કોલેજ પર.
હા ચાલ.
હમ્મ.